હાલો હા કેમ છો બેન?
મજામાં તમે બતાવો તમે કેમ છો?
હા હૂ તો મજામાં તો આજે આપણેે શું વિચારીએ કે ક્યાં ફરવા જવાના એવું તમને કઈ ખ્યાલ છે કે? આપણે જઈશું ફરવા.
એ તો છે આપડે તમ તમ તમને ખબર છે કે આપડે જયારે કોલેજ ટાઈમમાં ત્યારે જ આપડે વિચાર્યું હતું કે આપણે દ્વારકા ફરવા માટે જઈશું. તો છે ને મેં કાલે રાત્રે મારા ઘરના લોકો સાથે મેં બેઠી હતી મારા પરિવારજનો સાથે તો મેં એમને કહ્યું કે મેં બો દિવસથી વિચાર કરીને રાખેલું છે કે મને દ્વારકા જવાનું છે તો મને પરમિશન આપો તો તો કાલે મારા મમ્મી પપ્પાએ મને કીધું કે હા જા જઈ ફરી આવ તો મેં તે જ વખતે મને તમારો વિચાર આવ્યો કે આપણે બંને મળીને આ પ્લાનિંગ કરેલું હતું. તો પછી મેં વિચાર્યું કે મેં તમને કોલ કરું તો એ બદલ જ મેં તમને કોલ કર્યું છે અને હું તમારા થી પૂછવા માંગુ છું કે તમ તમે જવા માટે રેડી છો?
હા હા હું તો જવા માટે ક્યારથી જ વિચારતી હતી કે આપણે છ દ્વારે જવાના ફરવાના એમાં શું શું છે જોવાનું છે મને. કે દ્વારિકામાં એવું શું ખાસિયત છે ને ત્યાં જઈને મત એકદમ શાંત થઈ જાય છે ને આટલું બધું શાંતિ મળે છે. આપણા જિંદગી માં ને આપણા આત્મામાં એટલું શાંતિ મળે છે કે લાગે લાગે છે કે ત્યાંથી નીકળવાનું જ નથી એવું વિચાર આવે છે. તો ચાલો ની આપડે દ્વારિકા જઈશું ને તમે કેવી રીતે જવાના- - તમને એવું ખ્યાલ છે કે હા એમાં જવાના આવું સાધન છે? આટલા દિવસની જવાના શું વિચાર્યું તમને?
હા તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ ખુબ જ બરાબર છે. જો મારા મારો જે ભાઈ છે ને એનો મિત્ર એ છે ને ટ્રાવેલિંગ નુ જ- - કામ કરે છે તો એ છે ને આ વખતે તેઓનો પ્લા- - હજ દ્વારકા- - જવાનો અને દ્વારકાથી આવતી વખતે અને દ્વારકાની આસપાસ- એટલે કે પંદર થી ત્રીસ કિલોમીટર પચાસ કિલોમીટર ની અંદર કે તેના થી વધ કોઈ હજી એવી કોઈ જોવાલાયક જગ્યા હોય ને તો આપણે તે જગ્યા ન પણ દર્શન કરી લેશો તો મારા ભાઈ એ રાત્રે તે ટ્રાવેલ એજન્સી દ્વારા વાત કર એના મિત્ર સાથે તો તેમણે કહ્યું કે હા આપણે દ્વારકા જઈશું અને ત્યારબાદ સોમનાથ જ્યોતિર્લિંગ અને નાગેશ્વર જ્યોતિ જ્યોતિર્લિંગ આ બે જ્યોતિર્લિંગ ન દર્શન કરશું અને ત્યારબાદ આવતી વખતે જો રસ્તામાં બને બંધ પડે તો આપણેે અંબાજી માતા અંબાજી નું પણ દર્શન કરી લેશું અને જો રસ્તામાં કોઈક એવું મંદિર આવશે કે જે જેની કોઈ ખાસ માન્યતાઓ છે કે કોઈ શ શક્તિપીઠ છે તો આપણેે તે જગ્યા ન પણ દર્શન કરી લેશું તો આપણો એ પણ ફાયદો છે કે આપણે ફક્ત દ્વારકા ના દર્શન જ નહીં પરંતુ એની સાથે સાથે આપણે જ્યોતિ તર્લિંગ નું પણ દર્શન થઈ જશે તો તમે શું વિચારો એના
હા હા એ વાત તો તમે એકદમ બહ સાચી વાત કીધું કે તમે બંને જ્યોતિર્લિંગ ના અને માતાજી ના અને કોઈ એવું મંદિર હોય તેના દર્શન આપણે કરીશું ઓ સૌભાગ્ય ગે મારો કેટલુંધ દર્શન હોય એક એક ટ્રીપમાં આટલું બધું દર્શન કરીને મારું જીવન ધન્ય થઈ જાય બે જ્યોતિર્લિંગ છે ત્યાં સોમનાથ છે નાગેશ્વરમ છે તમને ખબર કે હું એક વાર ફરી મતલબ હું દોબાર જ જવાની છું સોમનાથ એક વાર હું હોઈ આવેલી છે મારા સ્કૂલ માંથી ટ્રીપ લઈ જવામાં આવ્યું ને ત્યારે હું ગયેલી હતી સોમનાથ બઉ સારું મંદિર છે અને એમાં તો જઈને અલગ જ શાંતિ મળે આપણા જિંદગીમાંને આપણા આત્મામાં કે શું મંદિર છે તે બઉ સારું મંદિર છે તો હવે તમે બતાવ કે કેટલા દિવસ ના એવું પ્લાન છે તમારું કે બે બે દિવસ ત્રણ દિવસ કેટલા દિવસ ન તમારો પ્લાન છે
એ મે મારા ભાઈને કીધું તો મારા ભાઈ એ પૂછ્યું કે કેટલા દિવસનો પ્લાન છે તો તેમને કહ્યું કે આપણે છ દિવસ એમ પ્લાન રાખીએ પણ એમાં કહી નહી શકાય કે સાત દિવસ પણ થઈ શકે છે એટલે આપણો અઠવાડિયાનો પ્લાન થઈ જશે અને પછી આપણે રેવાનો ખાવાનું પીવાનું એમાં જે રસ્તામાં જે અ ધર્મ શાળાઓ હોય છે છે કે જે આવા પર્યટનો માટે જ હોય છે કે જેઓ પ્રવાસીઓ હોય છે તેના જ ફાયદા માટે આવા જે અ ધર્મ સ્થળો હોય છે તો આપણે તે જ જગ્યાએ ર ખશું પીશું અને નાહવા ધોવાનું આપણું ત્યાં જ પ્રબંધ થશે તો તો આ અઠવાડિયાનો પ્લાન છે અને તમે જે કહ્યું કે તમે પણ જયારે સ્કૂલ ટ્રીપ માંથી જ્યોતિર્લિંગ નું દર્શન કરી લીધું છે તો વાહ એ તો ખૂબ જ સરસ વાત કહેવાય કે ત તમને સોમનાથમાં ફરી એકવાર તમારો એટલે કઈ ને કે ભગવાન આપણને બોલાવે ત્યારે જ આપણેે જઈએ તો એવું થઈ જશે કે ભગવાન વાપસ તમને બોલાવે છે અને તમે ફરી એકવાર સોમનાથ જ્યોતિર્લિંગ નું દર્શન કરી લે તો એ કેટલું સારું કેહેવાય ને. અને મને ત તમારાથી એ કેવાનું હતું કે તમારો પાસે જે કેમેરા છે ને એ તમે જરૂરથી લઈ લેજો કારણ કે મને છે ને ત્યાં જઈને એકદમ સુંદર સુંદર સુંદર. પિક્ચરો લેવાના છે તો મેં તમને કતી છું કે તમે તમારા કેમ રાઓને યાદથી લઈ લેજો.
હા હા એ તો મેં રાખી જ લેવાની કેમેરા પણ ભૂલવાનું વસ્તુ છે કે. આપડે કઈ જશું ને કેમરા આપડે તો માર્કેટ પણ જાય છે ને ફોન ને બધું કેમેરા વગેરે લઈને જાય છે કે હું તો જવાની માર્કેટ તો ફોટો પાડ જ પાડવાની તો આટલું આટલું સારું જગ્યા અમે જતા છે. તો અમે કેમેરા કેવી રીતે ભૂલી શકીએ. એ તો પેલે જ હું પેક કરવાની કેમરા પછી બાદ પછી કપડાં વપડા બધું જ પેક કરવાની. તો તમે એક વાત યાદ રાખજો તની એકદમ ફેમસ ફેમસ વસ્તુ જે ખાખરા પાથરા જલેબી વામડા જે બી હોય ને તમે ભરી લેજો અમે રસ્તામાં બહ મસ્તી કરીને ખાઈ ને જવા.
હા એ તો મેં ક્યારેય ન ભોલો આપડા ત્યાંને તો ફેમસ છે અને આપડા જેવા ગુજરાતીઓ આ રસ્તામાં નાસ્તાઓ નહી લઈ જાય એવું થઈ શકે. અને જે મારી મમ્મી દ્વારા બનાવવામાં આવતા શક્કરપારા છે ને એ તો મે તમારા માટે જરૂર ખાસથી લઈ લેવા કારણ કે એ તમને બહ ગમતા છે ને
હા મમ્મી તો વરી મમ્મી ન હાથ ને સક્કર પાડા ઓ વાવ એ તો એ તો થઈ જાય સો પરસું બંધ એવું થઈ જાય કે ફરવા પણ જઈએ ને મમ્મી નો હાથ નો ખાખરા અનેને પાથરા અને બધું જ ખાવાનું સક્કરપળાઈ બધા જે હોય ને અહહ મજા આવી જાય એ બધું મળી જાય તો ફરવાનું ડબલ મજા થઈ જાય.
કઈ નહી તમે ચિંતા ન કરો હું આવું ત્યારે આ બધી જ વસ્તુઓ લઈને આવા. ને આપડે જો આપડે છ દિવસ રહીયએ ને તો આપડે મો મસ્ત મસ્ત કપડાઓ પણ લઈ જશ કે જ્યાં આપણે ટ્રીપમાં પરીશું અને સુંદર સુંદર કેમેરાથી ફોટો લઈશું ખાાસું પીશું આનંદ ને આનંદ મજા ને ભગવાન ના દર્શન પણ થઈ જશે અને આપણું એક ટ્રીપ પણ થઈ જશે. અને આપણા જ્યોતિર્લિંગ ના પણ દર્શન થઈ જશે તો એનાથી કોઈ મોટી વાત થઈ શકે. ઓકે છે તો આપણે મજા કરીશું જઈશું ઘરનું પણ ટેન્શન સાઈડમાં મૂકીને અને ખૂબ જ મજા કરીશું અને ત્યાંથી પ્રસાદો લેશું ઘરમાં માટે અને બધી જગ્યાએ ફરશું એટલે આ દ્વારકા દ્વારકામાં પણ બેટ દ્વારકા છે અને પછી બેટ દ્વારકામાં અ જોયું છે કે લોકો વિડીયોમાં છે ને ભ બેટ દ્વારકા ના દર્શન માટે છે ને એક હોય છે તો એ આપણે સાયકલ છે ને ત્યાં આપને ભાડે થી લેવો પડે અને તેઓ આપણને સાયકલ આપે છે અને પછી બેટ દ્વારકામાં આખી સાયકલથી ફરવાનો અને સનસેટ જોવાનો કેટલું બધું મજા આવે ને પછી ગોમતી નદી ન પછી આપણેે તેમાં ડૂબકી લગાવીશું તો આપણને કેટલું મજા આવશે ને સોમનાથ જ્યોતિર્લિંગનું દર્શન કરીશું તો આપણે ખૂબ જ આનંદ આવશે અને પછી આવતા આવતા શક ક્તિપીઠનું પણ દર્શન થઈ જશે. તો એટલો મજા જ મજા થઈ જશે તો તમે શું કવું છો એના વિશે?
હા હા એ વાત તો તમે ખુબ જ સારું કીધું મને તો ખબર જ નથી. હતું કે બેડ દ્વારાક બેટ દ્વારિકા પણ છે તો આપણેે જઈશું તો ત્યાં જરૂર જઈશું ફરવા માટે સનસેટ જોવા માટે એ સમુ દ્ર સમુદ્ર ના કિનારે છે ને સનસેટ જોવાનું ને મજા જ કઈ ઈ ઉપર છે તે એટલું સુંદર લાગે સમુદ્રમાં સનસેટ જોવા એ ખૂબ જ મને મને તો ખૂબ જ ભાવે છે એટલે સુંદર લાગે ને એનું એ એ સમય એ લાગે કે એ ત્યાં જ ઉભો રહી જાય ને મસ્તી કરી શકે સનસેટમાં કેવું સારા સારા ફોટો પણ બહુ સારું આવે સનસેટમાં ફોટો પણ .
હા તમારી વાત સાચી છે અને જ્યારે આપણે આ સનસેટ જોઈએ ને તો આપણને એવું જ થાય ને કે બસ સમય અહં જ ઉભી રહી જાય અને આપણને એવો લાગે ને કે પ લ અહીંયાથી નીકળી જ નહીં સનસેટ તો પોતાનામાં જ એક પ્રભાવિત નુ કામ કરે છે અને તેવા સંજોગોમાં આ સનસેટ આપણને ખૂબ જ આનંદ આપશે તો આપણી જે આ જર્ની છે ને એ ખૂબ જ યાદગાર રહેશે અને આપણેે ત્યાં ખુબ જ મજા કરીશું અને ઘરની પણ ચિંતા નહી રહે વે તો એટલે ફક્ત મજા ને મજા જ રહેશે તો તમે પણ ઘરથી પરમિશન લઈ લેજો અને આપડે પછી નીળીશું તો બેન ચાલો હવે આપણે છે ને ફક્ત પ્રવાસ માં જ મળીશું તો ત્યાર સુધી હું આપનો આભાર માનું છું કે આપણે મારી સાથે આ પિકનિકમાં પર આ ટ્રાવેલિંગ પર જવાનું નક્કી
હા હા હું પણ તમને આભાર મામાંગુ છું કે તમે આ ટ્રીપ માટે કે મને યાદ કર્યું મને કીધું કે ચાલો તમે પણ દ્વારિકા ચાલો તમને પર ખૂબ ખૂબ આભાર કે તમે મારા વીસ સોચીયુ
હા હા બેહેન તમારો પણ આભાર .